હેલો. નમસ્તે કેમ છો? એકદમ મજામાં તો આજનો આપણો ટોપ પિક છે બેરોજગારી, તો આપણે છે ને આજે બેરોજગારી વિશે કરવાના છે, તો હું છે ને તમને સ્પેસિફિકલી જે આવા ભારત જેવા કોઈ દેશની આપણે વાત કરીએ, તો એની જે બેરોજગારીની વિશે આપ આપણે કઈ વાત કરીએ તો અ.. જે આવો મોટો દેશ હોય છે અને વધુ વસ્તી ધરાવતો દેશ જે હોય છે, એમાં સૌ થી ને વધુ પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે અને જે આપણા જ દેશ ની વાત કરીએ, ભારત દેશની, ઈન્ડિયા ની જ આપણે વાત કરીએ તો બેરોજગારીનો જે મુદ્દો છે એક અત્યારે ખુબ જ વિશાળ એક એક અને એક ખૂબ જ ધ્યાન દીધા જેવો મુદ્દો છે, કારણ કે, અત્યારે બેરોજગારીનું પ્રમાણ ભારતમાં ખુબ જ મોટા પાયે જોવા મળે છે. જો આ બેરોજગારી નો પ્રશ્ન હલ કરી દેવામાં આવે તો, બધા જ જે વ્યક્તિ વ્યક્તિઓ છે એ કામે લાગી જાય, તો એક સારી એવી ઈન્કમ જે છે એ દેશ માટે ઉભી કરી શકાય, તો જે મારા મત અનુસાર એવું મારું માનવું છે કે, જે આ બેરોજગારી નો જે પ્રશ્ન છે? જોકે સરકાર આને સોલ્વ કરવા માટે કામ કરી જ રહી છે. પરંતુ, એમાં કઈ સુધારો આવતો નથી. એટલે મારા મતે સરકારને આમાં કાઈક ને કાઈ રીતે વધારે પડતું ધ્યાન દેવાની જરૂર છે અ-અ-અ ચોમાસ સારી રીતે ધ્યાન આપવામાં આવે તો જ તે, જે આ પ્રશ્ન છે આ જે બેરોજગારીનો એ સોલ્વ કરી શકાય છે. અને મારા ખ્યાલથી તો સરકારે આ એટલું કાર્ય કરવું જોઈએ. જ્યાં બેરોજગારીનો પ્રશ્ન જે છે એ પાછો વસ્તી સાથે, ગરીબી સાથે અને જ્યાં બેરોજગારી છે, આ જે ત્રણેય મુદ્દાઓ છે, એ એકબીજા સાથે સંકળાયેલા છે. કારણ કે, આપડે વાત કરીએ કે જેમ વસ્તી વધશે એમ કારીગરોની સંખ્યા પન, જેમ યુવાઓ ની સંખ્યા વધશે એમ જે કામ કર્તાઓ છે, કારીગરો છે, અ... મજૂરો છે, એમની સંખ્યા પણ વધતી જશે. અને જેના કારણે જ્યાં બેરોજગારી ઉદભવે, જેવા બેરોજગારી જેવા જેવા પ્રશ્નો છે-છે. એ ઉદભવાનું શરૂ થશે અને જો આ બેરોજગારી ના પ્રશ્નો ઉદભવશે તો એમાં થાશે એવું કે કોઈ ફેમેલી હોય, એમાં એક વ્યક્તિ કામતો ઓય અને નીચે ત્રણ-ચાર જણા પાછા, આ ગમતા હોય તો આ રીતે આવા પ્રશ નનો ઉદભવ થશે, જેના કારણને ગરીબીમાં પણ વધારો થશે. તો આ રીતે જે આ ત્રણ વસ્તુ જે છે, વસ્તી, બેરોજગારી અને ગરીબી, એ એકબીજા સાથે એક સાયકલ તરીકે સંકળાયેલી છે, એ તો આ આમ જો અ.. જે ગરી અહ ગરીબી ઘટાડવા માટે સરકારે પ્રયત્નો કરવા જોઈએ. તમારું શું કહેવું છે?
બિલકુલ-બિલકુલ. તમે જેમ વાત કરી કે બેરોજગારી એ વૈશ્વિક બીમારી કહી શકાય. કેમ કે અહ બેરોજગારીનો જે મુદ્દો છે ખુબ જ અત્યારે અહ ચર્ચામાં ચાલી રહ્યો છે. અને અત્યારે સંસદ ભવનનું જે અહ વરસાદ અથવા તો ચોમાસાનું જે સત્ર છે તે ખુબ જ અહ જોરશોર થી ચાલી રહ્યુ છે. તો એમાં આ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવેલી હતી, કે ભઈ આપણે જે સરકાર દ્વારા જે પી એમ ઇન્ટર્નશીપ યોજના કરીને એક યોજના આવે છે. તો એ યોજનામાં આ વખ તે ખુબ જ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, કેમ કે અહ ઘણી બધી એમાં પંદર થી વીસ હજાર જેટલી વેકેન્સી હતી. તો એમાંથી ફોર્મ માત્ર ને માત્ર બે થી તન હજાર લોકો એ જ ભરેલા છે. અને એમાંથી ઈચ્છુક જે પણ વ્યક્તિઓ છે તે માત્ર ને માત્ર હજાર થી બે હજાર લોકો એમાં જવા માંગે છે. એટલે મારું એવું માનવું સે કે સરકારે એ વિષય ઉપર ખુબ જ કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ કે અત્યારે ખર્ચો અત્યારે ખર્ચના માધ્યમના અહ ભાગરૂપે જે પણ વસ્તુ થઈ રહી છે, તો અત્યારે ખર્ચ ખુબ જ વધી રહ્યો છે. અને મોંઘવારી પણ ખુબ જ વધી રહીએ છે. તો આવક નો પણ સ્ત્રોત એમાં જો વધારવામાં આવે તો દરેક વ્યક્તિ સે તેમાં પી એમ ઇન્ટર્નશીપ યોજનામાં ભાગ લેવા માટે તત્પર બનશે, કેમ કે જો એમાં આવક છી આપવામાં આવશે, અને એમાં પણ ઉંમર પણ ખુબ જ વધારે રાખવામાં આવેલી છે. હવે એકવીસ વર્ષના જે પણ કોઈ પણ બાળક છે, તો એકવીસ વર્ષ નુ બાળક જે હોવે પી એમ ઇન્ટર્નશીપ યોજનામાં જોડાશે. તો હવે એક થી બે વર્ષ તણ વર્ષ સુધી એ ઇન્ટર્નશીપ કરશે. તો પછી એની જે આવક છે તે ખુબ જ નહીંવત વધશે. એટલે પંદર થી વીસ હજાર અહ ની આવકમાં એ પોતાનો જે ખર્ચો છે તે કાઢી શકે એમ નથી. એટલે મારું એવું માનવું છે કે સરકારે બેરોજગારીના અહ વિષય ઉપર ખુબ જ ઊંડાણપૂર્વક કંઈક ને કંઈક એવા નિર્ણય લેવા જોઈએ. અને કંઈક એવી યોજના શરૂ કરવી જોઈએ. જે અઢાર વર્ષ ના બાળકો પણ એ વસ્તુ છે તેમાં અપ્લાય કરી શક કે જેના માધ્યમથી બે વર્ષમાં જ બાળક છે પોતાની પગભર પણ થઈ શકે અને પોતાની આવક જનરેટ કરી શકે. અને એક સારી એવી કંપનીમાં પોતે જોબ કરી શકે. એટલે એ પ્રકારે કહી શકાય કે બેરોજગારીમાં જે પણ અહ સરકાર દ્વારા જે પણ યોજના છે, બહાર પાડવા મા આવે છે, તો એમાં કંઈક ને કંઈક ઘણી બધી વસ્તુ છે, તો એ ખૂટતી હોય છે. એટલે એ વસ્તુ જો અહ ફિલ કરવામાં આવે તો દરેક વસ્તુમાં અહ સરકાર છે તે નોંધપાત્ર એમાં છે, તે ખુબ જ ઊંડાણ પૂર્વક અને સ ખત અને સખત એ વસ્તુ પર ખૂબ જ વિચાર કરવો જોઈએ. અને હા, હા. બેરોજગારી તો વધવાની જ છે કેમ કે અહ બેરોજગારીમાં જે વસ્તીનો વધારો થશે તેના કારણે લોકો છે એ અત્યારે અહ ખેતરમાં પણ કહી શકાય, કે પહેલાના સમયમાં હા વસ્તી નોંધ પાત્ર વધારો થવાના કારણે ખેતર ખૂબ જ નાનું હોવાના કારણે અહ દસ થી પંદર લોકો છે તે એક ખેતરમાં કામ નથી કરી શકતા, કેમ કે જો એ ખેતરમાં દસ વ્યક્તિ કામ કરશે તો પણ આટલું જ ઉત્પાદન થશે. અને એમાં અહ પંદર વ્યક્તિ કરશે તો પણ અજલુ અટલું જ ઉત્પાદન થવાનું છે. એટલે પાંચ વ્યક્તિ છે તે બેરોજગાર કહી શકાય એમાં. એટલે કહી શકાય કે ઈકોનોમી ના પ્રમાણે આને પ્રચંડ બેરોજગારી કહી શકાય. એટલે આ પ્રકારની બેરોજગારીનો મુદ્દો ખુબ જ અત્યારે છે. એટલે અત ત્યારે અહ જે પણ બાળક છે તે અત્યારે અહ બાર પૂરું કરી અથવા તો ગ્રેજ્યુએશન પૂરું કરીને પણ પોતે છે તે નોકરી નથી મેળવી શકતું. એટલે એક પ્રકારે કહી શકાય કે આપણા દેશમાં બેરોજગારી જેવા મુદ્દા છે તે ખુબ જ વધારે છ છે અને એનો નિકાલ છે તે સરકારે ખુબ જ સારી રીતે કરવું જોઈએ. તો શું એના વિશે શું કહેશો તમે?
અહ હા બરોબર છે. તો તમે જે અલગ-અલગ પ્રકારની જે ગરીબી છે એની તમે જે વાત કરી તો એમાં તમે જે વાત કરી તો બેરોજગારી પછી જે સુપી છુપી બેરોજગારી, સક્રિય બેરોજ ગારી, નિષ્ક્રિય બેરોજગારી, પૂર્ણ બેરોજગારી તો આવા બધા જે અહ બેરોજગારી ના જે ટાઈપ્સ છે એવા-એવા ટાઈપ્સ પ્રમાણેની જે બેરોજગારી છે એ જનરલી જોવા મળતી હોય છે. તો જેમાં અને તમે જે બીજું એક જે આ પ્રચન બેરોજગારીનું જે ઉદાહરણ આપ્યું છે કે માની લો કે કોઈ અહ પાંચ વિઘાનો એક જમીનનો ટુકડો છે. તો જો એમાં દસ લોકો કામ કરે કે, પછી પચ ચાસ લોકો કામ કરે, એમાંથી ઉત્પાદન તો જેટલું થવાનું છે એટલું જ થવાનું છે. એમાં કંઈ વધારે પડતો ફરક પડવાનો નથી. તો જે આ-આ પ્રકારની જે બેરોજગારી છે, એને છુપી અથવા પ્ર ચ્છન બેરોજગારી તરીકે આપ પણે ઓળખી શકીએ છીએ. કા કારણ કે એમાં જમીનમાં તો શું છે કે વિઘે અહ પચાસ મણ માંડવી થતી હોય તો એટલી જ તે ઉત્પાદન દર વર્ષે થાય. એમાં કદાચને દસ જણા માથે ઉભા રહી, કે ચાલીસ જણા માંથે ઉભા રહી, કે પચાસ જણા માથે ઉભા રહીં અહ ઉત્પાદન તો જેટલું થતું એ એટલા પ્રમાણનું જ થાય છે. તો આવી જ આ પ્રકારની જે બેરીજગારી જે છે એ પણ અહ ખુબ અહ વધારે જોવા મળે છે. આ આપણા અહ દેશમાં ભારતમાં. અને અહ મારા મતે તો એવું માનવું છે કે સરકારે આમાં એક આયોગ બનાવવું જોઈએ. એક અહ સારી રીતે પેલા તો સર્વે કરવો જોઈએ. કે ગરબ ગરીબી નું, અને વસ્તી વધારાનું અને એના જે મુખ્ય કારણો કયા છે એના વિશે એક અહ મોટો એવો સર્વે જે સારી રીતે એક સાચા ડેટા છે. એ કલેક્ટ કરવા જોઈએ. એના પર સારી રીતે વિચાર અહ વિમર્ષ કરવો જોઈએ. અને જે અહ કોઈ સારા પ્રકારના જે યોગ્ય પગલા જે છે એ લેવા જોઈએ અને આ દેશની પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. જોકે જે આવા જે ગરીબી વસ્તી જેવા જેવા પ્રશ્નો છે એ માત્ર ભારતમાં જોવા મળે છે એવું નથી આવા બધા પ્રશ્નો બીજી બધી કન્ટ્રીમાં પણ જોવા મળે છે પરંતુ ભારત જે દેશ છે એમાં એટલી બધી વસ્તી છે એના કારણે આ અહિયાં અહ વધારે પડતું અહ જોવા મળે છે. તો મારું એવું માનવું છે કે આમાં સરકારે કઈકને કઈક પગલા લેવા જોઈએ. તો તમારું એવું જ માનવું છે કે?
બિલકુલ બિલકુલ કેમ કે સરકાર એ પોતે કઈક જો સર્વે નહી કરે તો એના માધ્યમ થી દરેક વ્યક્તિ છે તે બેરોજગારીમાં નોંધપાત્ર વધારો થશે એટલે સરકારે પણ આ વિષય ઉપર ખુબ જ ઊંડાણપૂર્વક છે તે નો અભ્યાસ કરવો જોઈએ અને આના માટ ટે એક સમિતિ ની રચના કરવી જોઈએ કે જે સમિતિમાં અહ જે મોટા મોટા જે વ્યક્તિઓ છે અથવા તો જે વ્યક્તિઓ બેરોજગાર છે તો એ સમિતિમાં બેરોજગાર વ્યક્તિ જે પણ અનુભવી રહ્યા છે તો એ વ્ય તી ને સમિતિમાં ભાગ જોઈએ અથવા એ વ્યક્તિઓ એ સમિતિમાં એને અહ સામેલ જોઈએ જેના કારણે એ જ સાચો વ્યક્તિ હશે કે જે બેરોજગારી માંથી પસાર થયો હશે તો એ વ્યક્તિ બેરોજગારી ન સમજી શકતો હશે એટલે કહી શકાય કે આ પ્રકારે અહ બેરોજગારીમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. તો પાછા મળીસ તો આપડે એક નવી શરૂઆત સાથે ચાલો મળીએ.
બરાબર મળ્યા.